ટ બેન.
હા મજામાં તમે કેમ છો?
સરસ, સરસ, સરસ. બોલો?
તમે આજનું પેપર જોયું?
આજનું?
હા જો મોંઘવાડી તો જો વધતી ચાલી પેટ્રોલ, ડીઝલ, ગેસ ના ભાવ તો જો.
અરે હા હા મોંઘવાડી તો દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જઈ રહી છે વધતી જતી મોંઘવાડી ના લીધે આપડા જેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ગુજરાન ચલાવવું કેટલું અઘરું થઈ જાય છે.
હા તો આપડા દેશની સૌ સમસ્યા મોંઘવારી જ છે.
સાચું કહો છો આપણા દેશમાં કુ કુડકેને ભૂસકે વસ્તી વળતી જાય છે વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજ ઉત્પન્ન થતું નથી વળી દેશને કોઈને કોઈ વિસ્તારમાં દર વર્ષ વાવાઝોડું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવ્યા કરે છે. એટલે અનાજ પણ આછળ થઈ જઈ છે.
આવે જ ને તો કેમ કે આપડા દેશનું સી તેર ટકાથી પણ વધુ વસ્તી ખેતી પર નભે છે.
સારું હા બરાબર છે એજ તો.
હા તો અ અનાજની અછત ઉભી થઈ જાય છે તો ત્યારે અનાજના કાળા અ કાળા બજારી અને સંગ્રહખોરી ફૂલે ફલે છે ત્યારે બો વધી જાય છે એના લીધે તો આજના ભાવ વધે છે. છે તેની સીધી કે આડકરી અસર તમામ ઉદ્યોગ જે આપના ઘરના વસ્તુ છે એના પર જ આવશે.
વળી આપણે અનાજની આછતને પહોંચી વળવા માટે બહારથી અનાજને આય આયાત કરવી પડે છે. પછી આના જ આપડે કેટલું મોંઘું પડે છે. આપણા દેશમાં ઉપજતું અનાજના લીધે આપણે બાર થી મંગાવવું પડે છે.
હા તો એ ખર્ચ પહોચી ના વળે માટેના પોતાના ઉત્પાદનો કિંમતી વધારે છે ત્યા મોંઘવારીનો વિષય તો બહુ જ ક્ષસ્ત્રોમાં આવરી લે છે.
બરાબર કહો છો. સાચું કહો છો. મોંઘવારી વધતા સરકાર પોતાના કર્મચારીઓને અને ઉત્પાદકોને પોતાના મજૂરને મોંઘવાડી વધતું વધારી આપે છે. આપણો દેશ બીજા દેશ ને અનાજ મોકલે છે પણ એ જોતું નથી કે એના દેશના લોકોને બરાબર અનાજ મળે પણ છે કે નથી મળતું આ સરકારને જોવું જોઈએ.
હા તો કેમકે ઘણી વાર તો આ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોની વટઘટ પણ દેશની મોંઘવારી માટે અ કરણભૂત બની જાય છે. જેવી રીતે અને દાતાર લઈ લે કે અરબ દેશો છે. એની ખનીજ જે આપને તેલો છે તે ભાવો આવનારો આવે છે તેલ બહાર થી તો આપણે મોંઘું પડે છે તે દેશમાં કેમ કે પેટ્રોલ ડીઝલ વગેરે આદિનો ભાવ વધે છે એટલે અને આની સીધી અસર આ વાહન વ્યવહાર ઉપર થાય છે. જે છે રિક્ષા ટેક્સી ટ્રકો વગેરે ભાડા એના વધી જાય છે તો પરિણામ શું હોય છે કે સમગ્ર સમગ્ર બજાર પર મોંઘવારી અસર પડે છે કેમકે ટ્રાવેલિંગ ન બધો એક્સપેન્સ એની અંદર વધી જાય છે. ત્યાં બહાર થી બધું આવે તો પૈસા જાય પછી આપડા પાસે લોકો પૈસા વધાવે તો મોંઘવારી તો બધા જ કરે છે.
અરે પણ તમે ઓલું સાંભળેલું છે કે ઘણા પરિવારો માટે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની જાય છે. પેલા જે પૈસામાં મહિનાનો ખર્ચ ચાલતો હતો હવે એ જ પૈસા પૂરતા પડતા નથી આથી લોકો બચત પણ ઓછી કરી શકે છે. સરકાર અને સમાજ બંને મળીને મોંઘવારી નિયંત્રિત કરી શકે છે. સરકાર યોગ્ય નીતિ એ બનાવે એને ઉપર એ ઇમ્પ્લિમેન્ટ કરે આપણા દેશમાં કે તમે આટલું જે ટેક્સ હોય છે તે ભરવાનું ઓછું કરી દે તો એ જરૂરી વસતીઓ વસ્તુઓ પર અગર થોડું થોડું પણ કાપ જો મૂકી દે તો કેટલું આપણું બચત થઈ શકે.
હા સાચી વાત છે બટ હવે શું કરે જોવ તો હવે આ શાળા કોલેજ ના પ્રવેશમાં બી ભણતર ન બી ખર્ચ વધ્યા કરે છે હવે તો ફીસ જોઈ છે બાળકોની કેટલી વધતી જાય છે વર્ષે વર્ષે.
હા. હવે તો તમારે ખબર અરે આપણા જ્યાં સ્કો આપણી જે આ કોન્વેન્ટ જે સ્કૂલ છે અ તે હોય છે એ લોકોની ફર્સ્ટ સ્ટેન્ડર્ડના છોકરાની ફોર્ટી ફાાઈવ થાઉઝન્ડ ફીસ આટલી બધી ફીઝ કંઈ લેવા તી હોય ક હા અમે સમજીએ છએ કે તમે ભણાવો છો પણ ભણાવવાનો મતલબ એ નથી કે આટલી બધી ફીસ રાખો.
હમ, જો ને હવે ગણવેશ અને પુસ્તકો બી પાછા ખરીદવા એના માટે બી આપને વાલીઓને ઠીક, ઠીક ખર્ચ કરવો પડે છે, આમ તો દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં સામાન્ય માનવી માટે તો કેવી રીતે કોઈ રોગ જેવી ભયાનક બની જાય શકે છે પછી તો હવે આવક અને ખર્ચ ના છેડાને માંડમાંડ ભેગા કરતા કે મધ્યમ વર્ગના લોકો આ મોંઘવારીની વસ્તીમાં કેવી રીતે વપરાશ કરી શકશે
એ તો છે, હવે મોંઘવારી ઘટાડવા માટે જ્યાં નફાખોરો અને કાળા બજાર જેવા, જેવા જે બદીઓ અટકાવવા, અટકાવવી જોઈએ જે લોકો બિનજરૂરી ખર્ચ કરતા હોય, એ લોકોને કરવું ના જોઈએ સરકાર અને પ્રજા, પ્રજાના સહિયારા પ્રત્યેની જ મોંઘવારી કાબુમાં રાખી શકાય છે
હમ બરાબર છે હવે, એટલું કંકાસ સામાજિક શાંતિ અને અપ, અપ અપઘાતને બનાવેલો મૂળમાં કેટલીક વાર મોંઘવારી પણ જવાબદારી હોય છે, બધા સુસાઈડ કરી લે છે, બોલવાનું બંધ કરે તેનું કારણ કે કેમકે મોંઘવારીમાં એ લોકો બોલી ની શકતા લોકોની જવાબદારી કેટલી હોય છે
બરાબર, જો આપડે અગર સમજદારીથી ખર્ચ કરીએ, બચત કરીએ અને અનાવશ્યક ખર્ચ ટાળીએ તો મોંઘવારીની અસર થોડી ઓછી થઈ શકે પણ આજકાલ તો બધું, બધું, અરે, તમે આ તો છોડો આપણા જ્યાં આપણા જે દેશમાં આઈફોન ની જે હાઈપ છે તે જ જોઈ લો, લોકો ઇન્ટરેસ્ટ પર વધુ લઈ રહેલા છે, બધાને બતાવા આવ આવી રીતે તમે પૈસાને તમે ફરાવી રહેલા છો, તમે એના કરતા એને કોઈ આ ઇન્વેસ્ટ કરો, કોઈ તમારા સારા કામમાં કે તમારે આગળ જઈને તમારા ફ્યુચરમાં તમને કામ આવે, તો તમે આ મોંઘવારથી થોડા દૂર તો થશો પણ, લોકોને તો આજકાલના જે જનરેશન છે, તેને તો એટલું બધું ઓલું હાઈપમાં જે વસ્તુ જાય તે તો કરવી જ જોઈએ એવું
અરે એ લોકો મેઈન કારણ તો દેખા દેખી છે પેલો પાગલ છે, તો મારા પાસે કેમ મને બી જોય, એ દેખા દેખી ખી નું કારણ છે
બરાબર કહો છો, પણ શું, તમને એવું લાગે છે, કે આજકાલ બજારમાં જોઈએ તે વસ્તુની કિંમતી જોઈને થોડો શોક લાગે છે, ટામેટા જોઈ લો બધું જ દિવસે દિવસે મોંઘુ થતું જઈ રહેલું છે, પે એ ના ભાવ સાંભળ્યા તા મે સો રૂપિયાનું પેટ્રોલ એક લીટર
અરે તો શું કરે અરે હા આજે મેં બજાર ગયેલી, ફૂલ લેવા, એક થેલી, અડધી થેલી બી ફૂલ નતા અને પચાસ રૂપિયા ના ફૂલ ભાઈ, મોંઘવારી તો રોજ રોજ કોઈ માનસ ફૂલ લે તો પછી કા જવાનો હોય એટલા પચાસ રૂપિયા ના ફૂલ લઈને
અરે પણ, હા એ વસ્ તુ આ એવી ના હોવી જોઈએ પણ ઘણા બધા સાથે તો જયારે આપણે બાર્ગેનિંગ કરીએ છે, કે તમે થોડાક ઓછા કરો, થોડાક તો થોડા જે હોય છે ને તે તું એવી રીતે વાત કરે કે તમારે લેવું હોય તો લો ના લેવી હોય તો ના લો અરે, ભાઈ અમે તમારી સાથે બાર કેરિંગ કરીયે છે, તમે સરખી રીતે વાત તો કરો, એ પણ નહી કરતા
સાચી વાત છે
એ તો હવે એ જોવાનું છે, ને હવે હવે આ જેવા મોંઘવારીને તાળવા માટે હવે જે કરી શકે તે સરકાર જ કરી શકે છે આટલા બધા આપણા પાસે ટેક્સ લઈ લે છે, આપણા ઈન્કમ ટેક્સ પર લગાવ રહીએ છે, આપણે આ લોકો લોકો જે બધા વસ્તુઓમાં આપણેે ગાડીઓ લઈએ છે, આપણે અ આપણા ઘરમાં બધી જે વસ્તુઓ લઈએ છે, બધામાં પૈસા જાય છે તો પછી સરકારને પણ કંઈ એવું કંઈ કરવું જોઈએ ને આપણા મધ મધ્યમ વર્ગ લોકો માટે પણ
ની વસ્તુઓ છે ઉત્પાદન કરતા તે જીવન જરૂરિયાત ની વસ્તુઓ ઉત્પાદન વધે એ માટે વિષય પ્રવશન કરવા જોઈએ ગૃહ ઉદ્યોગ એના એને અને વધુ ઉદ્યોગને વિકાસ દ્વારા બધી એ બધી મોંઘવારી બી અ અકુંશમાં લઈ શકાય છે આ બધું હવે બંધ કરે કરમચારી વગેરે વગેરેથી જે દૂર રહીને લોકો જે આવે છે, સરકારની ભાવ માં કેળવણી જોઈએ એ આપણેે મળવી તો જોઈએ ને એ મળતી જ નથી આપને
અરે તમે એની શું વાત કરો છો, અરે આજે છે ને સવારે મેં ઉઠી, મેં ઉઠીને છે ને બજાર ગઈ મેં ચલ્યું કે ચાલ આ દરાક મળે છે તો દરાક લઈ લઉ તો મેં ખાલી અઢીસો ગ્રામ દરાક લીધી તમે વિચાર કરો એની એની કિંમત કેટલી હશે? અરે સેવન્ટી ફાઈવ રૂપીઝની દોઢસો ગ્રામમાં દરાક
હા, તો, હવે, હા, તો, હવે જો ને હવે શાકભાજી ફૂલ ફૂલ, ફ્રૂટ ને બધું એવું બધું મોંઘું મોંઘું છે, આ એ સમજતા જ નથી વિ દેશને બચાવવા માટે સરકારને ખેતી ન વિકાસ તો વધાવવો જોઈએ ને એ એજ તો આપણું મેઈન બેકબોન છે
એ, તો, બધા જે બહારના જે લોકો હતા જે ફોરેનરો જે હતા બ્રિટિશર્સ હતા એ લોકો આપણા દેશમાં અનાજ જોઈને જ આવેલા હતા ને એ લોકો એટ્રેક્ટ થઈ ગયેલા હતા તો બધું જમવા વાસ્તે જ આપણા દેશમાં આવી ગયેલા હતા આપણી સરકાર સમજવા રાજી જ નથી, આપણી સરકારને વધારામાં વધા વધારે અ એગ્રિકલ્ચર પર ધ્યાન આપવું જોઈએ, એ તો કરતો જ નથી કઈ
હા સાચી વાત છે, ચલો હવે જઈએ ઘરના કામ બાકી છે
હા, મારી પણ સ્વીટી હવે સ્કૂલ થી આવશે
હા, ચલો બાય
બાય